હલો હા..
હેલો... અવાજ.. અવાજ આવે છે?
આવે છે.
બોલો.. બ...
હલો.. હલો.. અવાજ આવે છે મારો?
હા હા આવે છે. હવે આવે છે. બોલો.. બોલો..
હમ.. વચ્ચે.. વચ્ચે... પછી કપાઈ જાય છે. લાગે કે તમારા બાજુ નેટવર્ક નો પ્રોબ્લેમ હશે?
હા.. અમારે અહીં નેટવર્ક ઇશ્યુ બહુ છે આજકાલ. આ વાત.. વાતાવરણ ચેન્જ થાય છે ને! એટલા માટે. એ તો મેં કીધું મુવી જોવાનો પ્લાન હતો. તો તમારે આવવું હોય તો એમ.
બરા.. બર કયા ટાઈમે? જવાના છો?
પહેલા એ.. તો નક્કી કરીએ કે, મૂવી કઈ જોવા જવું છે?
હમ.. અત્યાર્.. તો જો બધી.. ટા.. ટાઈટેનિક મુવી જે.. ખબર તમને એ બહુ જ.. મસ્ત મુવી છે. મેં થોડું ઘણું ફોનમાં રીલ્સોમાં જોઈ લીધું.
અચ્છા મતલબ ટાઈટેનિક એનો મતલબ અ આપણે બોલિવુડની..
પેલું ટાઈટેનિક જહાજ નહોતુ પેલું ડૂબી ગયું એના પર જ આખી મૂવી છે. એ ડબિંગ કરીને બનાવેલી છે પન પણ બહુ મસ્ત છે ફ્રેન્ડ એક જોતા હતા ને એટલે પછી આ તો તમે પૂછ્યું મેં કીધું એ જોઈએ આપણે એ
બરાબર મને છે ને અ પહેલેથી મતલબ સ્ટોરી નક્કી હોય ને તો એવી મુુવી થોડી આમ્ કંટાળજનક લાગે એમ ખબર છે‌ આગળ શું થવાનું છે ને એટલે પછી એવું છે પેલું થોડુંક આમ સસ્પેન્સ હોય ને થોડુંક કે આમ કે શું થશે ખબર નહી એમ એવી જે હા દ્રશ દ્રશ્યમ જેવી મૂવી છે ને એવી જે મૂવી હોય ને એમાં સારું લાગે જવામા
બરાબર હાચી વાત છે એવું થોડી કે એક્શન મુવી હોય થોડું રોમેન્ટિક હોય એવી જ જોઈએ ને એટલે બોવ ઇમોશનલય ય ના થઈ જવાય ને બોવ ગુસ્સોય ના આવે એવી ના જોઈએ તો આપડને નહી રિલેક્સ ફીલ થાય જાય
હમ્મ હમ્મ અને બોલિવુડમાં અત્યારે તો પિક્ચર કોઈ બને એટલે અઅ આપણને ખબર જ હોય કે આમાં બે ત્રણ સોંગ હશે એ બી જૂના સોંગના રીમેક હશે પછી આટલી આમ લવ સ્ટોરી હશ છે હાનું આમ હશે આ આપણને છે ને પહેલેથી જ અંદર શું થવાનું છે ને ખબર જ હોય એ છે ને મન થો થોડુંક ઓછું આમ રોમાંચક લા ગે આપડે કોઈ થીએ માં આમ બેઠા હોયન આમ અ શું કેવાય આમ ફોર એક્ઝામ્પલ માર્વેલ મુવી જે હોય છે ને એ તમ ખાલી એક મૂવી જોવો ને એટલે તમને લાાઈનમાં બીજી બધી મૂવીના તમને લિંક આમ થોડાક જોવા મલે એટલે તમને એવું થાય કે બી બીજી બધી મૂવી પણ આપણે જોઈએ એમ
હમ્મ. હમ્મ.
તો એવી જે મૂવી હોય ને એવા પિક્ચરો હોય ને એવું મન જોવાનું ગમે. મેં માર્વેલની અત્યારે કેટલી બધી મેં અત્યારે મૂવી જોઈ કાઢી. અને હવાની હવે એની એક આવવાની છે ડૂમ્સ ડે કરીને એના માટે તો જે એનું ખાલી અઅ અનાઉન્સમેન્ટ જ થઈ ને તો લોકો આમ પાગલ થઈ ગયા છે એમ લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે આવશે. એ જે બી આવશે ને એવ-એવું ફસ્ટ શો ફસ્ટ ટિકિટ તો આખા થીયેટ બધા થિયે-થિયેટરમાં ફૂલ જ હશે.
હાચી વાત છે. હમ્મ. તો તો લાગે તમારી ગણતરી ખરી જ જોવા
હા, મારે તો મન તો છે જ એવું કે મેં જોવા જવ એમ.
હમ્મ. તો તમને આમ મૂવી કોન જોડ વધાર ફ્રેન્ડ જોડ જોવાન ગમે કે ફેમિલી મેમ્બર હોય એમની જોડ
મને છે ને જેની જોડે હું પિક્ચર ડિસ્કસ કરી શકું ને પિક્ચર ની વાતો એની જોડે જોવાનું ગમે એમ મેં કીધું ને જેમ કે માર્વેલ મુવીઝ એ કેવું ખબર
હમ
તમને એક મુૂવી જોવ ને તો તમને ક ખબર ના પડે તમને એ મુ મવીમાં એ પિક્ચરમાં શું ચાલી રહ્યું છે એ જોવા માટે તમારે પહેલાના જે બધા એના લિંક જે મૂવી હોય ને તમારે બધી મૂવી જોવી પડે એ બધા મુવી ના કોન્સેપ્ટ યાદ રાખ ર પડે કે આમાં આવું આવતું હતું આમાં આવું આવતું હતું અહિયાં
એટલે એકની પાછળ એકની પાછળ એક એમ બાગી વન બાગી ટુ એવી રીતના પેલું જોવું હોય તો બીજું ખબર પડે એમ બાહુ બોલી દવું એવું હમ
વન ભાગી બાહુ બલે તો કેવું એક બે પાઠ છે આ તો આખું કેવાય ને આખું યનિવર્સ ટાઈપ બ છે મા કે બધી જ મૂવીના બધે જ લિંક એમ એવું નહિ કે એક બેમ વમ અને અ પાછું કેવું ફોર એક્ઝામ્પલ બાગી છે કે આપડણે અ તમ કીધું એમ કે વાહુબલી છે એ બંને અલગ અલગ એમ હા પુષ્પા એવું નહીં આયરન મેન છે એક મવી અને કેપ્ટન અમેરિકા તો એ બંને બી રિલેટ એવું બી નહી સાવાર લાગે એમ
બરાબર હમ
અને જેને આ પિક્ચરોની કલ્પના કરી છે એની કલ્પનાનું તો શું કેવું એમ જે જેમને બધું બનાય્યું છે ને એ હમણાં અ થોડા ટાઈમ પહેલાં જ એમનું દેહંત થઈ ગયું તો એટલે અને એ બધી મુવી બધા બોકરીઝ છે અમ લોકોમ બહુ રાહ જોઈને બેઠા
હમ એ તો જો ભાઈ પોતપોતાના વિચાર અને ઇન્ટરેસ્ટ પણ જો આધાર છે તોમન જો આટલું એટલું બધું ગમે એટલે પછી તમને જ એટલી ક્યુરિયોસિટી હોય કે આજુબાજુથી સોશિયલ મીડિયા પર એનું રિસર્ચ કરો કે એના વિશે શું છે ક્યારે આ બહવાનું છે એટલે એટલો તમે ઇન્ટરેસ્ટ આાલ ત્યારે તને વધારે ખબર પડે અંદર પણ જો જેમ કે મર જેવા હોય મૂડી લોકો કે મન થાય તો જોવે બાકી એટલું બધું કોઈ ડીપલી અંદર ના ઉતરે અને મર ઘે તો કેવું કે મૂવી બૂવી જોવાનું ઓછું થોડુંક તો આ બધાને શોખો છો ને આપડણે પેલો છોકરી રીતના ના મોકલે બહુ એકલાાગ ખાસશે એમ એટલે મને જોવાનું ગમે એવું નહિ કે કોઈક કહેતો ના પાડી દઈએ પણ એવું બહુ જ એના એમાં અંદર ઊંડું નહં ઉતરતી એમ
બરાબર હા એ તો સમજાઈ ગયું પણ મેં જો કે મે પણ મોટાભાગની જે પિક્ચરને બધું છે એ ફોનમાં જ જોઉં છું થિયેટર માં તું હ ઓછી જાઉં છું કારણ કે જે વસ્તુ આપણને અત્યારે બધું ફોડમાં મળી જાય તો એની વસ્તુ આપણેે પૈસા ખર્ચીને પાછા અત્યંત ટિકિટ આપ પણણ ગહ ંઘી થઈ ગઈ છે તમે વિદ્યાનગર આણંદ માં જાઓ ને તમે ગમે તે તમે પીવીઆરમાં જઓઇનોક્સમાં જઓ
હા મિનિમમ દોઢસો બસો હા બસો થી તો સ્ટાર્ટિંગ જ હોય છે એમ પાછ ગોલ્ડન ને સિલ્ લવાર ને એવું બધું હોય અને એમાં જો આપણને એક વાર રસ ચસકો લાગી તો પછી આપડે ફ્રેન્ડ ના રોવાડે ભયદાર મોગી લઈએ ક્યાં આગળ બે ઉપર બે હવા મળે એવું બધું કરી એમ
એટલે એવું બધું પછી થોડું વિચારીને ચાલવું પડે
સાચી વાત છે આ અમુક વાર એવું થાય કે ના જેમ કે બે ત્રણ મહિને જઈએ પૈસા ખર્ચી કરે પોનસો રૂપિયા એ થી છે પણ જો હા પણ જો આપડો શોખ બની જાય અઠવાડિય અઠવાડિયે તો એટલા બસો રૂપિયા પછી ખાવા પાછો ના ખરો એમ મૂવી તો અત્યારે તો ઇન્ટરનેટ કેટલુંય એ તો એના પરથી ડાઉનલોડ કરી દઈએ તોય જોઈ લેવાય.
હા એ તો એ તો એમાં એમ જ તો વાત સાચી જ છે ને.
હમ્મ.
એટલે થોડું આપણને એમ એવું લાગે કે ફોનમાં આવતું હોય ત્યાં સુધી ફોન માં જોઈ લઈએ એમ તો મેં પણ મોટા ભાગની મુવીઝ જે છે ફોન માં જોયેલી છે. તો અને પાછું મને. તો ફોનમાં પણ એવું થાય. કે એક સી. અને ખાસ કરીને સિરીઝમાં એવું થાય. કે એક જોવાન ચાલુ કરું ને એટલે પછી પાછળ પાછળ બીજી બધી જે સિરીઝો છે એના પાઠ ભાગ જે હોય જે સિરીઝ લોકો અઠવાડિયે મહિને પતાવતા હોય અંયા પાંચ દિવસમાં
મેં ના કહું એ તો તમાર ઇન્ટરેસ્ટ પર છે જેને વધારે ઇન્ટરેસ્ટ એને હજુ એવું થાય કે આગળ શું આવશે. એટલે એ ગમે તે ચોવીસ કલાક માંથી ભલે થોડુંક ઓછું સુઈ જાય પણ એ મૂવી તો પૂરી કરી જ દે એમ એવું છે અને મને કેવું કે જેમ કે આ લાલ મવી આવ્યું તું લોકો એટલા બધા જોવા ઉમટ એટલા બધાને તો પછી મને એું કે લોકો આટલા બધા જોઈ કાઢી તો એવું જ શું છે તો કેમ આપડણે ના જોએ એટલે પછી. કેવી એવી હું એ હું જોઈ કાઢું. પછી સહિયારા મુવી આ તી તો કે બહુ બધા રડે રડે.. તો પછી મને એવું થયું કે ના જોવા જેવું છે. છે ઉચું અશે. એવું મન ક્યુરિસિટી અંદર વધી જાય કે એવું તો શુંશે તો બધા આટલું બધા ઇન્ટરેસ્ટેડ છે હું કેમ ના જો પછી હું જોઈ લઉ એવું.
હા લાલુ મવી તો અમે પણ જોવા ગયા ત કારણ કે લાલુ મુવી બીજે આવ્યું ને ત્યાંનું બધી જગ્યા જે એની ચર્ચા થતી હતી એની.
હા એજ એજ કે ભગવાન છે એ આપડને માની જઈએ એવું બધું.
હા બહુ બધા પ્રશંસા કરતા હતા અને આપણા ભારતમાં ભગવાનના સંબંધિત કોઈ વસ્તુ હોય એટલે લોકો થોડાક ભાવ થઈને ધાર્મિક થઈને જોવા જાયજ જેમ એ એક જે છે. એક શું કહેવાય એક સુરક્ષિત ક્ષેત્ર છે, જેમાં જો પિક્ચરો બને તો એ સારું કમાઈ શકે અને જેટલા વર્તર જેટલા પૈસામાં એ પિક્ચર બન્યું હોય. એટલાથી એના કરતા તા પણ સારું વળતર પછી મળી રહે એમ
હમ પણ એ મુવી જે બનાવ્યું હતું. એ જે લાલાનું જેને ઉતાર્યું હતું એને જેને ભાગ ભજવ્યો હતોું એને તો બધા રિયલ માં એવું જ બધા કેહેતા હતા રીલ્સોને એવું બહુ જ આવતું હતું કે તમે તો ભગવાન જ છો એ રીતના કેવું રીત એને પરફોર્મન્સ ચાલ્યું હશે કે બરે બધા એવું જ કે કે તમે તો ભગવા અતાર ના કર્યું. ના ભગવાન જ
ભગવાન હા એ તો હા એ તો સીધી વસ્તુ છે એ તો અને અ ખરેખર દેખાઈ આવતું હતું એમનું પર્ફોર્મન્સ એમને જે નિભાવ્યું હતું એ અમને પણ મેં પણ જોયું તું મેં તો અ જે છેલ્લે જે ગીત આવ્યું હતું. એના પર તો હ બધા ઝુમે ઉઠ્યા હતા.
અને તુલસી ને શ્ ભગ વાન ને જે એ બધું ખરેખર આ મન પછી એવી મેં જોયું તું કે ના બધા કતા હતા કે તમે જે રીતના જે લાલો તુલસી અને કૃષ્ણ ભગવાન ત્રણે ત્રણે જે રોલ ભજવે. છે ને એવું જ છે કે તમાર ઝઘડા એમના થતા હતા એ બધા જણ કંક સામે વાળાના ઘરમાં ઝઘડા થતા હોયને બધા જોવા ભેગા થતા એ રીતના તમે રિયાલ જ બધું કરતા હતા. એવું પણ જોરદાર હતું જોવાલાયક મુવી હતું હ પણ એટલે આવું તો થોડુંક-થોડુંક જોવું જ જોઈએ. તો આપણને કેવું કે અપડેટેડ થોડાક રહેતા રહીએ તો પછી આપણને બધી રીતના સારું એમ
તારું એટલેુંને સારું-સારું તો હું છે ન તમને જોઈને
સારું-સાર. હા-હા-હા. હા ચોક્કસ અને મેન તો કે-કેવું કે વીકેન્ડસ પર હોય ને એવું ગોઠવ જો એટલે પછી ટાઈમિંગ એ રીત
હા-હા. પાક્કું-પાક્કું. હા-હા-હા. સારું ચલો.